ઓ બસ મજામાં તમે કેમ છો ભાઈ
બસ મજામાં મજામાં,
સારું શું કેવું છો બાકી ઘરે બધા કેમ છે
બસ મજામાં છે અ મેતો -
હલો સારું શે -
હા હા તો આજ આ હા તો આજનો આપડો ટોપિક છે કે, બાળપણની કેટલીક સ્મરણીય કેટલીક યાદો છે કે જેના વિશેે આપણે થોડીક ચર્ચા કરીશું બરાબર,
હા બરાબર છે, સારું તો આપણેે બાળપણની યાદો વિશે આજે વાત કરીએ,
હા બરાબર બરાબર તો હા તો બાળપણની કેટલીક એવી યાદો છે, કે જે અત્યારે એવું થાય છે કે, પાછા આપડે કઈક બાળપણમાં જતા રહીએ તો એવો અહેસાસ અત્યારે, હોય છે, એમ એટલે બાળપણ, માં તો શરૂઆતમાં તો કેવું હોય છે, કે કેટલીક એવી ઘટનાઓ બની ગઈ હોય છે કે, જે અત્યારે આપણને સ્મરણ થતી હોય છે એમ કે, પાછા આપડે બાળપણમાં જતા રહીએ અને પાછી જે આનંદ, નહીં, જે મળ્યો હતો પેલા એ પાછો આપણે એક. તાજગીરૂપે આપણે એને પાછો સ્મરણ કરી શકીએ એમ એટલે. ઘણી બધી એવી જ્યારે હું. મારી જ વાત કરું તો, હું ત્યારે. પાંચ-પાંચ વર્ષનો હતો ત્યારે ગામડામાં તો કેવું હોય કે. જ્યારે પાંચથી ચાર વર્ષના હોય ત્યારે હજી ડાયરેક્ટ જ. સ્કૂલમાં બેસાડી દેતા એમ, પહેલા ધોરણમાં જ સીધું એડમિશન લઈ લેતા એમ એટલે. અત્યારે તો આ બધું આવ્યું છે, સિનિયર કેજી ને જુનિયર કેજી. બધું બાળમંદિરવાળું. પહેલાં તો એવું કંઈ હતું નહીં એમ, સીધા પહેલા ધોરણમાં બેસાડી દેતા. અને પછી એમાં પણ પહેલો દિવસ હોય એટલે તો. સ્કૂલે જવાનું, પછી એટલો બધો કંટાળો આવે કે કંઈ ખબર જ ના પડે. પડે એમ કે ક્યાં મૂકવા જાય છે આપણને એટલે. બધું આપણા માટે નવું જ હોય છે એમ, પહેલા દિવસે એટલે. પછી રડતા રડતા જઈએ ને, પરાણે પછી મૂકવા આવે ને. માંડ માંડ એક દિવસ કેમ કાઢ્યો હોય, આપણને જ ખબર હોય એમ એટલે. પછી ધીરે ધીરે, હા. હા, એટલે પછી એક આખો દિવસ નીકળી જાય. પછી એમ ધીમે ધીમે ત્રણ-ચાર દિવસ જતા રહે એમ. ધીમે ધીમે એવું પછી અંદરથી એવું થાય કે, નહીં, હવે આપણું જ છે. જવું છે એમ તો પછી. ધીમે ધીમે ટેવ પડી જશે અને આપણાથી જાતે જ. શાળાએ જતા થઈશું એમ તો પછી. ધીમે ધીમે પછી આગળ જઈશું એમ, પહેલાં બીજા ધોરણમાં, ત્રીજા ધોરણમાં એમ. પછી ધીમે ધીમે. એમ જ થશે કે ઘરે હવે આવું જ નથી એમ એટલે, અહીંયા જ આપણે રહેવું છે એમ તો. એટલે ગામડાનું કંઈક એવું શાળાનું જીવન હતું એમ કે. કંઈક અલગ જ દૃશ્ય થતું હોય એમ એટલે, એ પણ. બધું તો તમારું શું કહેવું છે? તમારું કઈ રીતનું હતું, બાળપણની યાદો?
હા તો. હું મારી વાત કરું તો, મારું પણ બાળપણ તમે જેમ વાત કરી એવી જ રીતે. કે આપણે નાના હોઈએ. ત્યારે ખરેખર આપણને એવો અહેસાસ થાય કે ક્યારે મોટા થઈશું. અને ક્યારેક કોલેજ જઈશું, બધા મોટા ભાઈ... બનો હોય ને, એને જોઈને આપણને પણ એવો શોખ થાય. કે ક્યારે એમના જેટલા થઈશું, એમની જેમ કોલેજ જઈશું અને એકદમ, કહેવાય ને, ફ્રીડમ હોય. કોલેજમાં બધું, બધા એવું કહેતા હોય છે એમ. તો આપણને પણ ત્યારે ખરેખર એમ લાગે, બસ. ખરેખર આપણે એ સ્ટેજ પર આવીએ ને, કે જ્યારે મોટા થઈએ, કોલેજ જઈએ. ત્યારે આપણને ખરેખર બાળપણ બહુ જ યાદ આવતું હોય છે. કેમ કે શું છે કે બાળપણમાં જે આપણે વિતાવેલી યાદો છે, બરાબર. એ આપડે ક્યારેય ભૂલી શકતા નથી. જેમ કે હવે આપડે સ્કૂલ ટાઈમમાં હતા, આપડે જેમ કહીએ ને કે કોલેજ ટાઈમ કરતાં આપડું સ્કૂલટાઈમ એકદમ બેસ્ટ હતો અને હજી પણ આપણે ક્યારેક એકલા બેઠા હોઈએ ને ત્યારે એવું થાય કે ખરેખર બાળપણ કેવું હતું આપડું આમ. કે એના વિશે તો કમ કહેવાય ને, કે વાતો જ ઓછી એ પડે એવી રીતે. તો મારે પણ એવું જ હતું કે નાના હતા ત્યારથી અમે એક જ સ્કૂલમાં હ તા. હું અને મારો ભાઈ, અમે બે લોકો ટ્વિન્સ છીએ, તો અમે બંને ભાઈ બેન એક જ સ્કૂલમાં હ તાં પહેલેથી જ. તો કેવું કે બંને સાથે આવતા-જતા અને અમારે કેવું કે રિક્ષા બાંધેલી હતી. તો એલે કાકા જે હોય ડેલી લેવા માટે આવતા એમ.
તો એ કઢી સાની પણ મોજ હતી કે બધા છોકરાઓ ભેગા બેસીને જઈએ ટીચર બી સા થે આવે એટલે બહુ જ મજા આવતી. અને પછી કેવું કે ભણવા ટાઈમે હવે નાના હોય ત્યારે તો એટલું ભણવાનું બી ના હોય રમત-ગમત માં જ આપડે બધું એક્ટિવિટી કરતા હોઈએ કેમ કે, અ સ્ટાર્ટિંગમાં આપડે સ્કૂલે જતા હોયએ ત્યારે તો કોઈને ફાવે નહી કેમ કે ઘર થી દૂર પેલીવાર ગયા હોય છોકરાઓ એટલે બટ ત્યાં કેવું કે વાતાવરણ જો એવું ઉભું કરી દે કે આપણને મજા આવે કે ગેમો રમાડે પછી નાસ્તો કરાવડાવે પછી અમુક અમુક નવી એક્ટિવિટી કરાવડાવે તો આપણને મ જા આવે કે જેથી આપણું જે મન છે એ પણ ત્યાં લાગી રહે અને ઘણાં બધા એવા નવા સર્કલ મળે આપણને છોકરાઓ તો એની સાથે આપડે બરાબર મેચ પણ થઈ જઈએ. તો એજ રીતે અમે પણ બે બાઈ બે ની રીતે જતા થયા અને પછી જયારે જેમ જેમ મોટા ધોરણમાં આવ્યા પેલું બીજું ત્રીજું એ રીતે અમે અ નવ ધોરણ સુધી એક જ સ્કૂલમાં ભણ્યા હતા. અને બીજું કેવું કે, અ છેલ્લે કેવું કે અમારે દસ વાગે અહિયાં રિશેસ પડે. તમારે બી એવું જ હશે એટલે કે બ્રેક પડે. કે નાસ્તા માટે કેવી રીતે તો અમે લોકો શું કરતા કે મોટુ ગ્રાઉન્ડ કરીને બેસતા પછી જે બધા નો નાસ્તો હોય ને એ બી અમે એક વચ્ચે રાઉન્ડ કરીને મૂકી દેતી તા જેને જે ભાવે ને એ ખાય એમાં બી કેવું કે જેનો જો સારો નાસ્તો હોય ને એ લોકો ફટાફટ ખતમ કરી દે અને જેનો પેલો હોય એ રહી જાય પડ્યું એટલે ઈ પણ એક બો મજા હતી એમ પણ ની અને બીજું તો કેવું કે પછી સ્કૂલેથી ઘરે આવીએ ત્યારે પણ એવું જ કે ચલો બેગ મૂકીને તરત રમવા નીકળી જતા. પછી મમ્મી બોલાવે તોય બી આપણને ખબર જ ના રેતી એટલા રમવામાં આપણે મશગુલ થઈ જતા. પછી આવી ને મમ્મી ખવડાવી પીવડાવીને થોડી વાર સુવડાઈ દેતા પછી પાછું ચાર વાગે એટલે પાછું અ આપડા શેરીઓના જે છોકરાઓ હોય બધા જોડે રમવા નીકળી જતા એટલે ખરેખર એ દિવસો તો આપડે ભૂલી જ ના શકીએ એમ કે બઉ ખરેખર બઉ સારું હતું બાળપણ અને ત્યારે બી મને એવું થાય હાલ ફીલ થાય ક્યારેક ક્યારેક કે જયારે હું મારી પોતાની જાત ત માટે બી હું સમય કાઢું ને ત્યારે મને એવું થાય ખરેખર નાના હતા ને ત્યારે આપડે આમ કેટલું અજીબ હતા ને હવે એક આપડે જિમ્મેદારી આવી ગઈ છે કે ખરેખર આ પડા ઉપર એક પ્રેશર હોય છે કે ના આટલું કરવું જ પડશે એમ અને બાળપણમાં એવા જાતનું કોઈ ટેન્શન નતું કે આપને જે કરુવું હોઈ કોઈ કઈ ન કહી શકે બિકઝ આપે નાના હતા અને કેવાય ને કે એટલી આપને બુદ્ધિ પણ નથી કે આપડે એટલું બધું કરી શકીએ એમ એટલે બાળપણ તો બઉ સારું હતું એના વિશે તો વાતો કરી એટલી જ ઓછી છે
હા બિલકુલ બિલકુલ તમે જેવું વાત કરી કે બાળપણની કેટલીક એવી યાદો અત્યારે જે સ્મરણીય થતી હોય છે કે નાનપણની અત્યારે જે મજા હોય એ મોટપની અત્યારે જે સજા મળતી હોય એ તો કંઈક અલગ જ થતું હોય છે એમ એટલે એ પણ અત્યારે બઉ વસ્તુ છે, એમ એટલે કે પછી અમુક વસ્તુ બાળપણની ઘણી બધી એવી ઘટનાઓ ઘટી ગઈ હોય છે કે જે ઘણી બધી સ્મરણીય રહેતી હોય છે એમ અને એવી કંઇક નાની નાની એવી કોઈ ઘટના હોય છે કે જે આપણા હજુ સુધી યાદ હોય છે એમ એટલે તે સામે વાળા વ્યક્તિ જ્યારે આપણને ક્યારેક મળે છે ને જ્યારે અત્યારે જેમ કે બાળપણમાં સાથે રહ્યા હોય આપડે બે થી ચાર વર્ષ સુધી એની જોડે સ્ટડી કર્યા હોય અને અત્યારે જયારે એ વ્યક્તિ મળે છે ત્યારે બધા જોડે બધા ફ્રેન્ડ ભેગા થઈને પછી જે અ વાતો કરીએ છે જે પેલાની જે બાળપણની વાતો તો કંઈક અલગ જ જે મજા આવતી હોય છે, અને ક્યારેક એવું પણ બનતું હોય છે કે જેમ કે આપડો કોઈ ફ્રેન્ડ હોય કે બાળણનો કે જે આપડે એની જોડે જ જમતા હોય છે અને ક્યારેક તો બંને જોડે જ ટિફિનમાં જમી જતા હોય છે અને તેના ઘરે પણ બહુ બધા રમ રમવા જતા હોય અને ત્યાં પણ આપડે ક્યારેક જમી લેતા હોત તો એવા ક્યારેક મિત્રો સાથે મળે છે જેમ કે મોકો ઈ માની લો કે તમે બાર વાગે સુતા સુવાની તૈયારીમાં હોય રાત્રે અને કોઈ તમારો કોઈ ફ્રેન્ડ નો ફોન આવે કે હું આવું છું એમ તારી ઘરે એમ મળવા માટે એમ તો ત્યારે જે નીંદર આવતી હોય એ પણ ઉડી જતી હોય છે અને જયારે વાત
હા કેમ કે મી ત્ર નો ફોન આવે ફ્રેન્ડ નો ફોન આવે તો આપડે તો એકદમ કેવાય ને કે બધું કામ છોડીને આપડે ફર્સ્ટ એને પ્રાયોરિટી આપશું એટલે ઈ તો આપડો કેવાને બેસ્ટ ફ્રેન્ડ હોય છે પેલેથી જ અને મારે પણ એવું છે કે નાનપણથી મારા જે સ્કૂલના ફ્રેન્ડ્સ હતા ને એ જ હજુ સુધી મારા એ જ ફ્રેન્ડ્સ છે, એટલે હું લક્કી છું કે મને એ ફ્રેન્ડસનો સાથ મળ્યો સપોર્ટ મળ્યો અને લાઈફ ટાઈમ અમે લોકો સાથે જ રહીશું બસ કે કેવાયને કે નાનપણના જે દોસ્તો હોય ને એ આપણને મતલબ કોઈ પણ એવી સિચ્યુએશન્સ હોય મુશ્કેલી હોય કે ખરાબ સમય હોય આપણી સિચ્યુએશન એવી ના હોય તો એ લોકો આપણને પેલો સાથ આપે સે કારણ કે એમને ખબર છે કે, આ મારો બેસ્ટ ફ્રેન્ડસ છે અને એની મદદ કરવી મારી જરૂર છે કોઝી લોકો આપણેે એક ફોન કરી ને તો બી હાજર થઈ જાય એને જ સાચો ફ્રેન્ડ કેવાય એટલે હજી બી એવા દોસ્તો મારી જોડે છે એટલે હું એક ક્યારેક ક્યારેક એમ પ્રાઉડ ફીલ માનું કે ના મારા પાસે કેવાય ને કોહીનુર છે મારા એમ એટલે એમ બહુ મજા આવતી હોય છે ને ત્યારે બી અમે કેવું કરીએ કે થોડાટ ટાઈમ થાય ને મહિનો દિવસ થાય, પંદર દિવસ થાય, ત્યારે બી અમે બધી ફ્રેન્ડસ ભેગા થઈએ કે ચલો થોડી આપણેે વાતો કરીએ નવું જાણીએ અને જૂના ફ્રેન્ડો ભેગા થઈએ એટલે તો એની વાત જ કઈક અલગ હોય છે એમ કે બહુ જ મજા આવતી હોય છે અને આપણે વાતો ખૂટે જ ની એટલી વાતો હોય છે આપણી પાસે પણ ખરેખર એ ટાઈમ જે હોય છે ને એ પણ આપણને ઓછો પડે છે દોસ્તો જોડે એટલે બહુ મજા આવતી હોય છે અમે પાર્ટી સાર્ટી કરીએ મતલબ કોઈ પંદર દિવસ, વીસ દિવસ, વચ્ચે એમ કે તો શું છે કે આપણું જે અ કેવાય ને નજીકતા છે એ બની રહે એમ ક્લોઝનેસ તો બસ આ રીતે હોય છે
બિલકુલ તો આપડે પણ આ ટોપિક આગળ કન્ટિન્યુ કરીશું બરાબર ચાલુ મળીયે, હા, હા, આવજો